આરામ છે તમને?
છે થોડો થોડો કટ થતો છે પણ આમ તો સારું સંભળતું છે બોલો બોલો.
કેમ છો તમે તમારા પરિવાર વાળા બધા મજામાં છે ને?
હા, એકદમ મજામાં છે. તમારા પરિવારમાં કેવા છે બધા મજામાં છે?
હા, મારા પરિવાર વાળા બધા મજામાં છે અને આપણા આ ઓનલાઈન બધી રીલ જોઈ જોઈને બધા એ ટાઈમપાસ કરી રહ્યા છે. તો તમે તમારા પરિવાર વાળા શું કરી રહ્યા છે?
હા, મારા પરિવારો બધા લોકો ફોન તો જોય જ છે કારણ કે આજકાલ ફોન બહુ બધાને યુઝ કરવાનું ફાવી ગયેલું છે અને બધાના બધા ફોનમાં બધા ફીચર્સ જેના કારણે બધા રીલ છે ઇન્સ્ટાગ્રામ છે રીલ જોવા બધાને ખુબ આનંદ માણે છે. તે એમ સારું કહેવાય છે પરંતુ બહુ બહુ જોવું એ પણ એમના માટે સારું ના કહેવાય કારણ કે ફોન ના લીધે પછી આંખ પર પણ અસર થાય છે અને નાના નાના બાળકોને પણ આપણે નાનાથી ફોન આપે તેમના માટે નુકસાનકારક જ છે એ તો બરાબર ને ભાઈ?
હા, સાચું કયું નાના બાળકને મોબાઈલ આપવું એ ખૂબ જ ખરાબ બાબત છે. તેનાથી આગળ જતાં તેમના માનસિક રીતે પણ અને તેમના શરીર પર ખુબ જ અહ ખરાબ અસર પડે છે, એટલે નાના બાળકોને ખાસ કરીને મોબાઈલ આપવો ન જોઈએ અને નાના બાળકોને આજના જમાનાના લોકો માતા પિતા શું કરે છે કે કોઈ બાળક જો કોઈ ખાવાનું નહી ખાતું હોય અને તે ખાવાનું ખવડાવા માટે તેમને મોબાઈલ પકડાવી દેવામાં આવે છે અને પછી તેને ખાવાનું ખવડાવા માંગે છે પછી આવી આદત ખરાબ આદ આદત કહેવાય કારણ કે પછી આગળ જતા કોઈ ખાવાનું એક ના ખાશે ત્યારે એ પાછો વિડીયો બનાવ બતાવવા પડશે ત્યારે તેની એવી ગંદી આદત થઈ જશે અને પછી આગળ જતા ખુબ જ મુશ્કેલી જણાશે અને બીજું જણાવો કે કોઈ પણ પ્રકાર અને બાળકને એક્ટિવિટી કરાવવી જોઈએ આવું મોબાઈલ આપવું ના જોઈએ મોબાઈલ જે આપણી જરૂરત છે આ આપણને મોબાઈલની જરૂરત નથી એટલે અમે હું એવું કેવા માંગુ છું કારણ કે આપણે મોબાઈલને મોબાઈલ ની રીતે ઉપયોગ કરતા ન થી આપણે મોબાઈલ ને કોઈ આપણું શરીરના ભાગ રીતે ઉપયોગ કરે છે જેથી કરીને મોબાઈલ વધુ પડતું વાપરવાથી આપણા શરીરને નુકસાન થાય છે સાચું કહ્યું ને.
મોબાઈલ વધારે વાપરવું એ ખુબ જરૂરી નથી કારણ કે આ મોબાઈલ વાપરવા એટલે આપણે વાપરીએ છીએ પરંતુ આપણે જેટલી જરૂર હો તેટલું વાપરવું જોઈએ અને વધારે પડતો આપણે મોબાઈલ પર ટાઈમ કાઢશું તો આપણે અરે ટાઈમ વેસ્ટ જ ગણ છે કારણ કે ફોનમાં આપણને ઘણી બધી એવી માહિતી અને ઘણી બધી ઇ ખૂબ જ મળી જાય છે આપણે ફોન સ્ટડી માટે અને શું કામ કરે તે માટે આપણે વાપરીએ છીએ આપણા માટે ખુબ સારું છે અને આપણા માટે લાભદાય છે પરંતુ આપણે હજુ ફ્રી બેઠા હોય ને આપણે ગમે તે હોય એટલે કે રીલ્સ ને એવું જોયા કરીએ તે આપણા માટે મનોરંજન તો છે પરંતુ વધારે પડતો આપણે જોઈએ આપણા માટે ટાઈમ વેસ્ટ જ ગણાય છે. કારણ કે ફોનમાં આવી ઘણી બધી માહિતી આવે છે જરૂરી હોય અને જરૂરી ન પણ તે આપણે સમજી વિચાર કરવું જોઈએ અને આપણને કઈ માહિતી આપ સારું એટલે એ આપણને જરૂરી લાગે તે જ માહિતીને આપણે જોવું જોઈએ અને ખરાબ માહિતીને આપણે નિહાળવું જોઈએ અને આવી ઘણી બધી એપ એપો આવેલી છે તે આન્સર રે છે કે આપણા મોબાઈલ મારફતે આપણા મોબાઈલ હેંગ પણ થઈ જાય હે હેંગ થઈ જાય છે ને હેક પણ થઈ જાય અને આપણે બધી જ વિગતો જે હેકર્સ હોય ને તે લોકો ને બધી મળી જાય જેથી કરીને આપને ફોન વાપરવો ખૂબ સાવચેતી રાખવું જોઈએ બરાબર ને. તો.
સાચું કહ્યું મોબાઈલ એક એ વસ્તુ છે જેમાં આપણી બધી જ પ્રકારની વસ્તુઓ રહે છે અને ફોટાઓ રહે છે જેથી કરીને આપણો મોબાઈલ હેક થઈ જાય તો આપડી બધી ઇન્ફોર્મેશન તે હેકર ને મળી જાય છે અને તેનો દુરુપયોગ કરી શકે તે છે એટલે મોબાઈલ આપણેે સાચીને રાખવો જોઈએ ને આજના જમાનામાં તો આવું છેતરપિંડી ખુબ જ વધી જાય છે લોકો વોટ્સઅપ મેસેજ અથવા ટેક્સ મેસેજ કરીને એવું કહે છે કે તમે આટલા ઘ લાખની લોટરી મળે છે આના લિંક પર ક્લિક કરો તો તમને આ ખાતા માં પૈસા મળી જશે અને જેવ આપણે ક્લિક કરીએ તેવ જ આપણા ખાતા માંથી પૈસા કપાઈ જાય છે અથવા તો આપણી ઇન્ફોર્મેશન એને મળી જાય છે જેથી કરીને આગળ જતા કોઈ બીજા વ્યક્તિ મળી જાય તેનો દુરુપયોગ કરી શકે છે. મોબાઈલ ને એવા સારા એવા ઉપયોગ ખૂબ જ છે જેમકે કરીને આ ઓનલાઈન માધ્યમ દ્વારા આપણે પેમેન્ટ કરવાની હોય તે મોબાઈલ મોબાઈલથી આપણે પેમેન્ટ કરી શકીએ છએ મોબાઈલ દ્વારા હળવે આપણે ઈમેલ દ્વારા કોઈ પણ વ્યક્તિને કોઈ ફાઈલ મોકલવી હતી અથવા કોઈ પણ વ્યક્તિને તરત જ કોઈ અ ખાસ મોટી ડોક્યુમેન્ટ મોકલું હોય તો મેઇલ દ્વારા મોકલી શકાય છે અને હાલમાં વોટ્સઅપ છે વોટ્સઅપ પર આપણે કોઈ પણ વ્યક્તિને તરત જ મેસેજ મોકલીને બધી વિગતો મોકલી શકી તેના પર ફોટા પણ સેસ થઈ શકેશે અને બીજું એવું એવું ફીચર્સ છે કે આપણે કોઈ વ્યક્તિ હિ જેમ કે આપણા દાદા દાદી લોકો છે એમને તો મોબાઈલ ચલાવતા વધારે આવડતું નથી પણ આપણે વધારે આવડતું છે તે ઉપયોગ કરીને કોઈ એવું એમના પરિવારજનો જેમકે અમારી ફૂઈ લોકો છે તેમની સાથે કોઈ વખત વાત કરવાની હોય ત્યારે તે મોબાઈલના વિડીયો કોલ માધ્યમ દ્વારા તે તેમનું મૂડ સાથે જોઈને વાત કરી શકે છે અને તેમને ખૂબર મા મજા પણ આવે છે આવું જ કિસ્સો હમણાં થયો હતો કે મારો હું નવો નવો મોબાઈલ લીધેલો હતો અને મોબાઈલ વિશે મને ખાસી એવી જાણકારી હતી ત્યારે હું મારી દાદીને આવ વિડીયો કોલ કરીને ફૂઈ સાથે વાત કરવામાં આવી હતી ત્યારે મારા દાદી એકદમ ખુશ થઈ ગઈ છે અને રડવા લાગી ગઈ છે કે કેટલા સમય પછી મારી પોયરી ને મેં જોઈને મને બધું ખુબ ખુશી થઈ અને આ સાંભળીને મને પણ ખુબ ખુશી થઈ અને મોબાઈલનો ઉપયોગ આપડી જરૂરતમાંથી કરવો જોઈએ અને તેનો વધારે પડતો ઉપયોગ પણ ખરાબ બાબત છે સાચી કહ્યું ને.
હા ભાઈ સાચું કે કારણ કે મોબાઈલ નો ઉપયોગ આપણે જેટલો જરૂર હો તેટલો જવો જોઈએ અને વધારે કરવો જોઈએ નહીં કારણ કે હમણાં નાના નાના છોકરાઓ પણ એ લોકોને બધા માં એલે મા બાપ એ લોકોને આપી દે છે નાની ફોન પણ એમને આગળ જતા એમને કેટલું હેરાન કરશે કેટલું પરેશાન કરશે એ લોકોને સમજ પડતી નથી કારણ કે નાના છોકરાઓ માટે ફોન તો એમના માટે સેફ ગણાય જ નહીં એમને તો જ્યારે જરૂર જરૂરિયાત થાય ત્યારે જ આપવો જોઈએ અને સહી ટાઈમ પર આપવો જોઈએ કારણ કે હમણાં નાના નાના છોકરાઓને આપણે જો આપી દઈએ તો તેના કારણે આંખમાં અમને પ્રોબ્લેમ થઈ જાય. છે પછી માઠું દુખાવો પછી એ લોકોને ઊંઘ પણ નથી આવતી ફોન જોવો તો જે એમના આનંદ થાય છે તે એમના માટે ખૂબ ખરાબ કહેવાય છે અને અમા એ જ કિસ્સો અમારા ગામમાં થયલો નાના છોકરા નાના છોકરાનો જ કે એમના મા બાપા એમને નાનાથી જ એમને ફોન આપી દીધો જેના કારણે એ આખો દિવસ ફોન માં જ લાગી રહ્યા છે અને એમને એ બરાબર છૂટો પણ નથી અને ઊંઘતો એ કરતો નથી બરાબર જેથી કરીને એમને એ ઘણો બધો બીમાર પણ પડે છે અનેને એ સમજતો નથી પરંતુ મા બાપે જ સમજવું જોઈએ કે એમને નાનાથી ફોન આપ આપું જોઈએ નહી બરાબર ને એ તો.
આમ થવું જોઈએ નાના બાળકને મોબાઈલ આપ જોઈએ અને મોબાઈલ નો ઉપયોગ એટલો જ કરવો જોઈએ જેટલા આપડી જરૂરત હોઈએ એનો વધારે પડતો ઉપયોગ આપણા શરીરને જ નુકસાન કરે છે અને આપણા શરીરને જ હાનિ પહોંચાડે છે જેમ કે મોબાઈલથી આપણે ઘણા બધા હાલમાં તો પૈસા પણ મળી શકે છે જેમકે ઘણા બધા એવા એપ છે જે માની લો કે યુટ્યુબથી યુટ્યુબ પર આપણેે કોઈ પણ પ્રકારના વિડીયો નાખીએ તે વિડીયો ન સારા એવા વ્યુઝ આવે એ વ્યુઝથી આપણને યુટ્યુબ માધ્યમ દ્વારા આપણને પૈસા સા મળી શકે છે અને એક બીજું છે ઇન્સ્ટાગ્રામ થી ઇન્સ્ટાગ્રામ પર કોઈ આપણે રીલ બનાવી રીલ એવી ખાસ એવી વાયરલ થઈ જાય તો કોઈ સારી એવી કંપની કે અ પેલા પરથી આપણને ઓફર પર આવી શકે છે કે તમારી આ વી બીયો અમે બના આપો અને એમાં એવા સારા એવા વ્યુ ગયા તમને આટલા પૈસા મળશે તો આનો ઘણા એવા ફાયદા છે તે એવા ફાયદા ન ઉપયોગ કરવો જોઈએ મેં સાચું કયું ને ભાઈ.
હા જેથી કરી તમે જગ્યા સાચી કહેવાય કારણ કે એપમાં પણ એ ફોનમાં એ ઘણી બધી એપ આવે જેના કારણે લોકો આમ બધા બ્લોગર બને પછી એના એ શોટ વિડીયો બનાવે છે જેના એ જેથી કરીને ખુબ વિડીયો વાયરલ થયા ને એમને યુટ્યુબ પર તો મને ઘણા બધા લોકો કરોડપ ટેવ બની ગઈ કારણ કે એમની બધા જે પણ દિવસની બધી જે પણ એનો કાર્યવાહી હોય તે બઘી જણાવે છે ફોન પર અને ડેલો નાખો એને ડેલી બ્લોગ આપે છે અને તે બધા લોકો આવું બધું જોવા ની આનંદ મળે છે જેથી કરીને તેમનો વ્યુ વધારે જાય અને તેમ પૈસા ખુબ ઘણા વધારે મળે છે અને તેઓ ખૂબ મહેનત પણ કરવું પડે છે કારણ કે વિડીયો એક બનાવથી વિડીયો કઈ આપણને વ્યૂ નથી મળી જવા જેથી કરીને મહેનત કરવી જોઈએ એમાં જ અને તે લોકો એમાં પણ ખૂબ આગળ વધે છે જેથી કરીને બધા યુટ્યુબ પરથી પૈસા ખૂબ કમાવે છે એથી તમે તો જાતા હશો ને યુટ્યુબ પરથી કેવી રીતે ઇન્કમ મળશે એ તો.
હા હું જાણતો જ છું. કારણ કે મારે એક એક બેન છે તે આપણે કોરોના વાયરસ હતું કોરોના વાયરસમાં બધા ઘરે જતા અને કોઈ પણ કામ કરવા જવા પણ બહાર નહી જવાતું જેથી કરી એને ઘરે બેઠા બેઠા શું કરી ત્યારે એક દિવસે મોબાઈલમાં માં રીલ આવી કે આવું આપણે આ વસ્તુ વિડીયો બનાવીએ તો આપણને આટલા પૈસા મળશે એ જોઈને મારી દીદીને તો ખાવાનું બનાવવાનો બહુ જ શોખ એટલે એક દિવસે તેને એક વિડીયો તે ખાવાનો બનાવીને એક કા વાનગી બનાવી હતી તેને વાનગીને કેવી રીતે બનાવી અને કેવી રીતે એમાં કઈ કઈ વસ્તુ નાખીને વસ્તુ બના વાનગી બનાવી તે બતાવી અને તેનો વિડીયો યુટ્યુબ પર નાખી દીધો તે ખૂબ જ વાયરલ ગયો અને એમાં સારા એવા વ્યૂઝ આવી ગયા તેના પર વધારે એવા કમેન્ટ પર આવ્યા એ જોઈને મારી દીદી બો ખુશ થઈ ગઈને જે કમેન્ટમાં કીધું તે પ્રકારની વાનગીઓ નવી નવી બનાવી અને નવા નવા વિડીયો નાખી જેથી કરીને આગળ જતા એમાં સારા એવા વ્યુ આવે પછી ચેનલ મોટા તી થઈ ગયું સ્ટોક પછી યુટ્યુબ દ્વારા તેમાંથી પૈસા પણ આવવા લાગ્યા જેથી કરીને એવી સારી એવી સાઈડ ઇન્કમ થવા લાગી અને ઘર ખર્ચના એટલે પોતાના માટે ખર્ચા આરામથી એવા કાઢી શકે છે અને સારી એવી આવક થઈ શકે છે કોઈ વ્યક્તિ અ તેમને આમ પ્રાઈમરી ઇન્કમ તરીકે પણ યુટ્યુબ ચલાવી શકે જે જેના કોઈ સારા એવા એકાદ મિલિયન પર વ્યુ આવતા હોય અને તે એકાદ વિડીયોના સારા એવા પૈસા મળતા હોય તો કોઈ કામ પર નહી જાયને આવો વિડિયો વીડિયો બનાવીને પણ પૈસા કમાઈ શકે છે હાલમાં એવા ઘણા બધા લોકો છે જે આનો ઉપયોગ કરીને સારા એવા પૈસા તમે જણાવ્યું એ પ્રમાણે પણ સારા એવા પૈસા કમાવી રહ્યા છે અને એનો ખાસો એવો અ એનાથી વધારે પડતા ફેન ફોલોઈંગ પણ વધે છે અને લોકો એને જાણી પણ રહ્યા છે જેથી કરીને અ એને જાણીતા પણ થાય છે અને ખુબ જ એને પ્રેમ પણ મળી રહ્યા છે આવી બધી એના ઘણા બધા ફાયદા પણ છે અને મોબાઈલના ઘણા બધા નુક નુકસાન છે એનું આપણે ધ્યાન રાખીને મોબાઈલ વાપરવા જોઈએ.
હા એ તો સાચું જ છે બરાબર ને એ તો.
હા સાથે ચાલો આ માહિતી આપ તમે મારા સાથે શેર કરીને આ બધી વાતચીત કરી તેના માટે તમારો ધન્યવાદ અને આપણે એકાદ દિવસે પાછા મળી અને આ બધી વિશે વાતચીત કરી ચાલો.
હા ઓકે ઓકે.